અલો
બોલો બોલો
કેમ છો મજામાં.
હા મજામાં તમે કેમ છો.
બસ એકદમ મ મજામાં તને બધું.
હા બરાબર તમને કેમ છો.
હા બસ મજામાં ઘરે બધા મજામાં છો.
હા એકદમ મજામાં તમારા ઘરે..
બધા માંજામાં છે. તો મને ઘરની ઘણા વખતથી ઘરે નતી ગઈ. તો તમારી જોડે વાત કરું કે પરિવાર સાથે સમય પસાર કરવાનું પણ કેટલું મહત્ત્વનું છે.
હા એ તો તમે ઘણી જ સાચી વાત કીધી કારણ કે આમ જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નથી પરંતુ પરિવાર સાથે વિતાવેલી સુંદર ક્ષણો છે. પરિવાર સાથે વિતાવેલો સમય ક્યારેય વ્યર્થ જતો નથી. તે જીવનભરની યાદો અને સંબંધોની મજબૂતી બની રહે છે. સમય આપવો એ પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સુંદર રીત
હા એ તો તમે સાચું કીધું અને પરિવાર તો આપણા જીવનનો સૌથી મહત્વનો આધાર છે જીવનમાં ભલે ગમે તેટલા મિત્રો હોય નોકરી હોય અને અન્ય સંબંધો હોય પરંતુ પરિવાર હંમેશા સુખ અને દુઃખમાં આપણી સાથે હોય છે. આજના વ્યસ્ત જીવનમાં લોકો પરિવાર સાથે ઓછો સમય વિતાવે છે તેથી આ વિષય હવે મહત્વનો બની ગયો છે.
હા એ તો સાચી વાત કરી કારણ કે આજે દરેક વ્યક્તિ આમ પોતાના કામ અભ્યાસ વ્યવસાય અને મોબાઈલ માં એટલો વ્યસ્ત થઈ ગયો છે ને કે પોતાના પરિવાર માટે સમય કાઢવું મુશ્કેલ જ બનતો જાય છે આપડે પરિવાર માટે મહેનત તો કરીએ છે પરંતુ પરિવાર સાથે સમય વિતાવાનું ઘણી વાર ભૂલી જઈએ છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને અ આપણેે એ સમજવું જોઈએ કે પરિવાર સાથે વિતાવેલો સમય ક્યારેય વ્યર્થ નથી જતો. કારણ કે તે જીવનભરની યાદો અને મજબૂત સંબંધો બનાવે છે.
હા એ તો સાચી વાત કીધી અને પરિવાર એટલે એક ઘરમાં રહેતા લોકોનો સમૂહ આપડે કહી શકીએ અને પરિવાર સાથે સમય પસાર કરવાનો અર્થ માત્ર એક જ ઘરમાં રહેવું નથી હતું તેનો અર્થ એમ છે કે આપડે સાથે બેસીને વાત કરવી જોઈએ સાથે ભોજન કરવું જોઈએ હસવું અને આનંદ માણવો જોઈએ. એકબીજાની લાગણીઓ સમજવી જોઈએ સુખ અને દુઃખ માં આપણે હંમેશા સાથે રહેવું જોઈએ.
હા એ તો તમે સાચું કીધું ને પરિવાર સાથે સમય પસર કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. જેમ કે આપણા સંબંધો મજબૂત બને છે આપણા પરિવાર સાથે એકબીજા સાથે વાતચીત વધે છે. અને એકબીજાની લાગણીઓ સમજવામાં પણ મદદ મળે છે કારણ કે ઘણી વાર આપણે જો તા હોય છે કે પરિવારના સભ્યો એકબીજા સાથે વાતચીત નથી કરતા કાં તો ખૂબ જ ઓછી વાતચીત થતી હોય છે એમની વચ્ચે તો એ લોકો એકબીજાની લાગણી નથી સમજી શકતા. જો તમે તમારા પરિવારજનો સાથે રોજ થોડી થોડી એમના દિવસ દિવસ વિશે એવી વાતો કરશો તો તમે એકબીજાની લાગણી સમજવામાં મદદ થશે તમે એકબીજાને સમજી શકશો અને તમારા વચ્ચે વિશ્વાસ અને પ્રેમ વધશે. માનસિક શાંતિ મળે છે. પરિવાર સાથે સમય વિતાવાથી આપણો તણાવ ઓછો થાય છે ને મુશ્કેલ સમયમાં ભાવનાત્મક સહારો મળે છે આપણને અને બાળકોના વિ અ વિકાસમાં પણ મદદરૂપ થાય છે. બાળકોને સારા સંસ્કાર મૂલ્યો મળે માતા પિતા સાથે સાથેનો સમય તેમનામા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને. વડીલોને ખુશી મળે છે. ઘણી વાર આપણે જોએ છે કે વડીલો સાથે ઘરમાં કોઈ વાત નથી કરતું. તો એ એકલતા અનુભવતા હોય છે અને તેઓ. અ હંમેશા મુુંજાયલા મુજાયલા રહેતા તા હોય છે પરંતુ જો તમે રોજ એમની સાથે થોડી વાત કરશો. તેમને પોતા એમના જીવનના અનુભવ પૂછશો. એમની પાસેથી એમના જીવનના પાઠ વિશે જાણશો. તો એમને પણ ખુશી થશે અને તમને પણ ઘણું બધું શીખવા મળશે. તેથી આજના સમયમાં પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ જરૂરી છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને આજે લોકો લોકોની જીવનશૈલી છે એ પણ વ્યસ્ત બની ગય છે આજે લોકો નોકરી, અભ્યાસ, મોબાઈલ. સોશિયલ મીડિયા ના કારણે લોકો એક જ ઘર માં રહીને પણ એકબીજાથી આમ દૂર થઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં. પરિવાર માટે સમયગાળો એ વધુ વધુ જરૂરી બની ગયો છે અને. સાથે આપણેે મળીને ભોજન કરવું જ જોઈએ. કારણ કે સાથે ભોજન કરવાથી આપડે વાતચીત વધતી હોય છે, દિવસ ના અનુભવો આપડા વહેંચી શકાય છે. સંબંધો વધુ જીવન વધુ નજીક બનતા હોય છે. બાળકોને સારા સંસ્કાર પણ મળતા હોય છે. અને ઘણી વાર આખો પરિવાર એક રૂમમાં બેઠો હોય. પણ દરેક પોતાના મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે. એકબીજાની ખબર જ નથી હોતી જો દરરોજ જામ થોડો સમય નો મોબાઈલ સમય રાખવામાં આવે. તો પરિવારના સંબંધોમાં ઘણો સકારાત્મક બદલાવ આવી શકે છે.
હા એ તો તમે સાચું કીધું અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એવું જરૂરી નથી કે તમે એક અલગ દિવસ બનાવો કે આ દિવસે આપણે બધા એકબીજા સાથે સમય પસાર કરશું એવું જરૂરી નથી. તમે દરરોજ એકબીજા સાથે થોડા સમય માટે બેસી શકો છો જમતી વખતે. દિવસમાં તમે કીધું એમ કે થોડો સમય મોબાઈલ વગર વાતચીત કરવી જોઈએ. રજાના દિવસે આપણે બહાર ફરવા જઈ શકીએ. સાથે નાની નાની નાની મોટી રમતો રમી શકીએ. ફિલ્મ જોવા જઈ શકીએ અને ઘરના કામમાં એકબીજાને મદદ. કરીએ ત્યારે પણ તો પણ આપણે આપણા પરિવાર સાથે સમય પસાર કરી શકીએ છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થતી હોય છે કે પરિવાર નો પ્રેમ અને સહકાર આપણા તણાવમાં ઘટાડો કરે છે. એકલતા દૂર કરે છે, આપણામાં આત્મવિશ્વાસ વધારે છે અને મુશ્કે અકેલી ના સમયમાં હિંમત પણ આપતો હોય છે. ઘણી સમસ્યાઓનો ઉકેલ માત્ર પરિવાર સાથે ખુલ્લી વાતચીત થી મળી શકે છે.
હા એ તો તમે સાચું કીધું અને. જો આપણે પરિવાર સાથે સમય પસાર નહીં કરશો તો પછી આપણા સંબંધોમાં અંતર આવી જશે અને. ગેરસમજ અને મતભેદ વધી શકે છે. બાળકો અને વડીલો પોતા અ વડીલો પોતાને અવગણાયેલા અનુભવી શકે છે. અને એકલતા અને તણાવ પણ વધી શકે છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને
પરિવાર સાથે આમાં દરરોજ થોડો સમય પસાર કરવો જોઈએ કારણ કે દરરોજ આપડે થોડો સમય એમની સાથે બેસવું જોઈએ સાથે ભોજન કરવું જોઈએ પ્રવાસ ઉપર જવું પડ જોઈએ. તહેવારો સાથે ઉજવવા જોઈએ ઘરના કામમાં સહભાગી બનવું જોઈએ. અને વડીલો સાથે વાતચીત પણ કરવી જોઈએ અને બાળકો સાથે રમવું પણ જોઈએ આના કારણે આપણે ગમુકવાર કેવું કે તણાવ પણ ઓછો થઈ શકે છેં અને આપણે જે અ એ મ મિત્રતા છે પરિવાર સાથેની એ પણ વધતી હોય છે.
હા એ તો તમે સાચું કીધું અને અ પરિવાર સાથે જો આપણે સમય પસાર નહી કરીએ. તો ઘણીવાર ગેરસમજ અને મતભેદ પણ વધી શકતે જેણે આપણે એકબીજાને સમજી નથી શકતા. એટલે મારા મતે તો જીવનમાં પૈસાની સફળતા પણ મહત્વ ના છે પરંતુ પરિવાર સાથે વિતાવેલો સમય તેનાથી પણ વધુ કિંમતી છે કારણ કે ગુમાવેલા પૈસા તો આપણે ફરીથી કમાઈ શકીએ છીએ પરંતુ પરિવાર સાથે જે ગુમાવેલી ક્ષણો છે એ પાછી નથી મળતી
હા એ તો તમે સાચી વાત કીધી અને ટેકનોલોજી આપણા માટે આમ ઉપયોગી છે પરંતુ તેનો આપણે જો અતિશય ઉપયોગ કરીએ. તો આપણા સંબંધોમાં અંતર લાવી શકતી હોય છે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ સંબંધો મજબૂત કરાવવા માટે કરવો જોઈએ તેમની જગ્યા લેવા માટે નહી અને યુવાનો એ પણ આમ પરિવાર માટે સમય કાઢવો જોઈએ માતા પિતા છે એમનો આદર કરવો જોઈએ. વડ વડીલોની વાત સાંભળવી જોઈએ. મોબાઈલ કરતા પરિવારને વધુ સમય આપ અને પરિવારની ખુશીમાં પોતાની ખુશી પણ સોધવી જોઈએ
હા એ તો તમે સાચું કીધું અને પરિવાર તો આપણા જીવનની સૌથી મોટી શક્તિ છે પરિવાર સાથે આપણે થોડો પણ ગુણવતા તાં ભર્યો સબ સમયએ એ સંબંધોને મજબૂત બનાવે છે તેથી આપણે દરરોજજ થોડો સમય પરિવાર માટે કાઢવો જોઈએ.
હા એ તો સાચી વાત કીધી. અને કેવું કે આપણેે આમાં પૈસા ફરી કમાઈ શકીએ પરંતુ પરિવાર સાથે જે ગુમાવેલો સમય છે એ આપડે માટે પાછો ફરી આવી શકતો નથી. એટલે જીવનની દોડ માં એટલા વ્યસ્ત ના બની જવું જોઈએ કે પોતાના સૌથી નજીકના લોકો માટે પણ આપણે સમયના કાઢી શકીએ. અને આજે થોડો સમય આપણે પરિવાર સાથે આમ જરૂર વિતાવવો કારણ કે પરિવાર સાથે વિતાવેલો સમય જ જીવનની સૌથી સુંદર યાદો અને સૌથી મોટી સમ સંપત્તિ હોય છે
હા એ તો સાચી વાત કરીને ઘણી વાર આપણે આપણા જીવનની. ભાગદોડમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છે. કે ઘણી વાર આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે જેમ જેમ મોટા થઈએ છે. તેમ તેમ આપણા માતા પિતા પણ વૃદ્ધ થતા જાય એટલા માટે એમને જો જોડે સમય વિતાવો એમની સાથે વાતચીત કરવી એ ખૂબ જ જરૂરી છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને અમુક વાર કેવું કે, ઘર મોટું હોવું આપડા માટે જરૂરી નથી પરંતુ ઘરમાં પ્રેમ અને સાથે જે વિતાવેલો ઘરમાં પરિવાર સાથે પ્રેમ અને સાથે વિતાવેલો જે સમય છે એ હવ આપડા મા ટે જરૂરી છે અને પરિવારે આપેલી સૌથી કિંમતી ભેટ આપડા માટે પૈસા નહીં પરંતુ એમનો સમય છે.
ફળતા આપણને ત્યારે જ સાચી લાગે કે જયારે તેને ઉજવવા માટે આપડે પરિવાર સાથે હોઈય છીએ. અને પરિવાર સાથે જે વિચાર ની સૌથી કિંમતી મૂડી છે. જે પ્રેમ, વિશ્વાસ અને સુખને જીવનભર જાળવી રા ખે છે.
હા એતો તમે ખૂબ જ સાચી વાત કરી.
હા.
અને સફળતા તો ત્યારે જ સંપૂર્ણ બને છે જ્યારે તેને ઉજવવા માટે આપડે અ પરિવાર આપણી સાથે હોય.
હા એલે પરિવારનું આપ ડા જીવનમાં જોવા જઈએ ને તો ઘણું મહત્વ છે આપડે અમુકવાર કે અ હોસ્ટેલના બાળકોને જોઈએ તો એ લોકો પરિવાર વગર જયારે જી વતા હોય છે હોસ્ટેલમાં તો એમને ઘણી નિરાશા અનુભવતા હોય છે પણ ક્યારેક આમ વેકેશન હોય એવું કઈ આવે તો એ લોકો ઘરે જાય તો એમના અ મોઢે એક અ નિ ખાલસતા આવી જતી હોય છે.
હા આ તો તમે ખૂબ જ સાચી વાત કીધી સારું સારું ચલો વાંધો નહીં પછી વાત કરશું.
હા હા, સારું સારું ચલો.
હા.